તો
હ હેલો કેમ છો
હા હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું ઘણા દિવસથી આપણે વાત નહી થાય
હા એ તો છે ચાલો ને આજે આપડે કઈ સરસ મજા ન વિષય લઈએ અને એના પર આપણે વાતો કરીએ
હા કઈ વિષય લીએ
ચાલો આજે આપણે સંગીત અને તેના મૂળ ના પ્રભાવ પર આપણે વિ વાતો કરીએ
તે તો બહુ સરસ ટોપિક છે
હા એ તો છે હું હમણાં એ ગીત જ સાંભળી રહી હતી
હા સારું હ તને સંગીત સાંભળવું બહ ગમે છે
હા મને ખૂબ જ ગમે છે મારા મતે સંગીત આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે
હા હું પણ એ માનું છું જ્યારે હું ખુશ હોઉં ત્યારે પણ ગીતો સાંભળું છું અને જ્યારે દુઃખી હોઉ ત્યારે પણ
ખરેખર સંગીત આપણા મૂડ પર સીધી અસર કરે છે
હા આવે કેવી રીતે
અ જો આપણેે અ ખુશીભર્યા ગીતો સાંભળએ તો આપણું મન વધુ આનંદિત બને છે અને ધીમા તથાાવ ભાવનાત્મક ગીતો સાંભળીએ તો ક્યારેક લાગણીઓ તુ ઊંડી બની જાય છે
હા તે તો છે જ સંગીત આપણા મનની સ્થિતિ સાથે તે જોડાઈ હોય છે જ્યારે હું પરીક્ષા ના તળાવમાં હોઉ ત્યારે શાંત સંગીત સાંભળું છું
હા એ તો છે તે સારી ટેવ છે શાંત સંગીત મનને આરામ આપે છે અને ઘણા લોકો અભ્યાસ કરતી વખતે પણ સંગીત સાંભળે છે પરંતુ દરેક વ્યક્તિ માટે તેનો પ્રભાવ અલગ હોય હોઈ શકે કેટલાક લોકોને સંગીથી એકાગ્રતા વધે છે જ્યારે કેટલાક લોકોનું ધ્યાન ભંગ થઈ શકે છે
હા આ તો વાત સાચી છે મને સવારે પ્રેરણાદાયક ગીતો સાંભળવા મળે છે તેનાથી દિવસની શરૂઆત ઉર્જા વી ભરપૂર થાય છે.
હા એ તો છે અને કસરત દરમિયાન પણ ઘણા લોકો સંગીત સાંભળે છે. ઝડપી તલવાડા કી તો ઉઊર્જા અને ઉત્સાહ વધારે છે જ્યારે લાંબા દિવસ પછી. ધીમું સંગીત મનને શાંત કરે છે.
હા આ વાત તો સાચી છે. સંગીત ને ઘણી વાર આત્માની ભાષા પણ કહેવામાં આવે છે સુંદર વાર્તા કારણ કે શબ્દ વગર પણ સંગીત લાગણીય વ્યક્ત કરી શકે છે જ્યારે હું દુઃખી હોઉં ત્યારે મન પસિંદ ગીત સાંભળી ને મ સારો મને સારું લાગે છે.
હા મને પણ સંગીત ક્યારેક સારા મિત્રની જેમ સાથ આપે છે અ ઘણા ડોક્ટરે પણ સંગીતનો ઉપચાર એટલે કે મ્યુઝિક થેરેપીનો ઉપયોગ કરે છે. હા કે કેટલીક પરિસ્થિતિઓમાં સંગીત તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદરૂપ બને છે એટલે સંગીત માત્ર મનોરંજન નથી અ એ માનસિક સ્વસ્થ માટે પણ બહુ ઉપયોગી છે.
હા તમારી વાત સાચી. છે દરેક વ્યક્તિ ન સંગીતનો સ્વાદ અલગ હોય છે કોઈને શાસ્ત્રીય સંગીત ગમે કોઈને પોપ કોઈને લોકસંગીત મને ગુજરાતી ગીતો અને ગઝલનો સાંભળવ્યું બહુ ગમે છે. છે.
મને પણ ગુજરાતી ગીતો ખૂબ ગમે છે પણ હું વધારે કરીને નામ છું છે હિન્દી ગીતો પ્રેફર કરું છું સંગીત સાંભળવાથી જૂની યાદો પણ તાજી થઈ જાય છે.
હા કેટલાક ગીતો સાંભળતા જ બાળપણ યાદ આવી જાય છે અથવા મિત્રો સાથે વિતાયેલા સુંદર દિવસો યાદ આવે છે સંગીત લાગડીઓને જીવંત રાખવાનો અનોખી શક્તિ ધરાવે છે.
હા એ તો તમે વાત સાચી કહી ક્યારેક એક ગીત આખો દિવસ સારો બની સારો બનાવી દે છે અને ક્યારેક મુશ્કેલ સમયમાં હિંમત પણ આપે છે મને લાગે છે કે સંગીત વગરનું જીવન થોડું નિરસ લાગે છે.
હ હું પણ એજ માનું છું.
મ અ ના. વધુ અવાજમાં લાંબા સમય સુધી સંગીત સાંભળવાથી કને નુકસાન થઈ શકે છે એટલે મર્યાદાથી અવાજમાં સંગીત સાંભળવું જોઈએ જે જેથી આનંદ પણ મળે છે અને સ્વાસ્થ્ય પણ જળવાય છે.
હા આ વાત સાચી છે સંગીત લો લોકો વચ્ચે જોગણ પણ બચાવે છે અ કોન્સર્ટ ગરબા અને સંગીત કાર્યક્રમોમાં લોકો સાત તે મેળીને આનંદ માડે છે.
હા કારણ કે સંગીત દરેક હ ના હૃદય સુધી પહોંચી શકે છે અને આજે આપણે સંગીત વિશે કેટલી ઘણી બધી વાતો કરીને.
હા હું સવારે મારા મનપસંદ ગીતો સાંભળતા હતા.
બરાબર અ આમ જોવા જઈ તો મને પણ છે ને ક્યારેક એક સારું ગીત આખા દિવસનો થાક દૂર કરી દે છે શું તને લાગે છે કે દરેક પ્રકારનું સંગીત મૂડ પર અલગ અસર કરે છે.
હા ચોક્કસ, ખુશી ભર્યા. ગીતો સાંભળીએ તો આપણને ઉત્સાહ આવે છે, અને ધીમા, મધુર ગીતો સાંભળીએ તો મન શાંત થઈ જાય છે.
હા, મને વરસાદના દિવસોમાં ધીમા ગીતો સાંભળવામાં ગમે છે.
મને પણ તે વાતાવરણને વધુ સુંદર બનાવી દે છે, જ્યારે હું કસરત કરું છું ત્યારે ઝડપી તાલવાળા ગીતો સાંભળો છો?
હા, આવા ગીતો શરીરમાં ઊર્જા અને ઉત્સાહ વધારે છે. ઘણા ખેલાડીઓ મેચ પહેલા પ્રેરણાદાયક સંગીત સાંભળે છે, કારણ કે સંગીત આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. હ.
હા, તે સાચી વાત છે. અભ્યાસ દરમિયાન તું સંગીત સાંભળે છે?
આ ક્યારેક ખાસ કરીને અ હળવું અ વાત સંગીત હું સાંભળું છું.
હા, અ હું સાંભળ્યું છે કેટલાક વિદ્યાર્થીઓ માટે તે એકાગ્રતા વધારવામાં મદદ કરે છે, પરંતુ કેટલાક લોકો માટે તે ધ્યાન ભંગ પણ કરી શકે.
હા, એટલે દરેક વ્યક્તિ નો અનુભવ અલગ હોય છે, બરાબર ને?
હા, બરાબર. શું તને કોઈ એવું ગીત યાદ છે, જે સાંભળતા જ જૂની યાદો તાજી થઈ શકે?
હા, મારા બાળપણનું એક ગીત છે. જ્યારે પણ સાંભળું છું, ત્યારે સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે.
હા, તે તો સરસ વાત છે. મને પણ કેટલીક ધૂનો સાંભળતા પરિવાર સાથેના પ્રવાસો યાદ આવે છે.
અને યાદો ખરેખર અ સંબંધ હોય છે.
હા. ક્યારેક કોઈ ખાસ ગીત કોઈ વ્યક્તિ ની યાદ પણ અપાવી દે છે, કારણ કે સંગીત લાગણીઓ સાથે જોડાયેલી હોય છે. જ્યારે હું ચિંતિત હોઉ ત્યારે શાંત સંગીત સાંભળો છો? તે મને ને આરામ આપે છે અને ઘટાડવે છે.
હા, ઘણા લોકો સુતા પહેલા પણ સંગીત સાંભળે છે, કારણ કે મધુર સંગીત સારી ઊંઘ મેળવવામાં મદદરૂપ બની શકે છે. શું સંગીત ખરેખર સારવામાં ઉપયોગી છે?
અ હા, તેને મ્યુઝિક થેરાપી કહેવામાં આવે છે. તે કેવી રીતે કામ કરે છે, ખબર?
હમ, ના, મને નથી ખબર. તને ખબર છે?
અ નિષ્ણાતો સંગીતનો ઉપયોગ લોકો કોને શાંત કરવા તણાવ ઘટાડવા અને ભાવનાત્મક સારો આપવા માટે કરે છે. એટલે સંગીત માત્ર મનોરંજન નથી, તે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે પણ મહ મહવનું છે. મને લાગે છે કે સંગીત લોકો વચ્ચે જોગાડ પણ બનાવે છે.
વાહ, આ તો ખુબ સરસ વાત છે. હા, જેમ કે લગ્ન, તહેવારોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સંગીતનો મુખ્ય ભાગ ભજવે છે. નવરાત્રીમાં ગરબા ગરબા વગરની કલ્પના પણ કરી શકતા નથી. અને લગ્નમાં સંગીત ના હોય તો ઉજવણી અધૂરી લાગે છે. સંગીત ભાષાની સીમાઓ એ પણ પાર કરે છે.
સાચું, આપડે ઘણી વખત એવી ભાષા ચાલો, ગીતો પણ પસંદ કરીએ જે આપણને સમજાતી નથી.
હા, કારણ કે સંગીત સીધું હૃદયને સ્પર્શ સ્પર્શે છે.
હા, આ તો ખુબ સુંદર વાત શું તને લાગે છે. વધારે સમયે હેડફોનમાં ગીતો સાંભળવા યોગ્ય છે.
નોડ ના વધારે અવાજમાં લાંબા સમય સુધી ગીતો સાભળવાથી કાનને નુકસાન થઈ શકે છે એટલે અવાજ મર્યાદાથી રાખવો જોઈએ અને વચ્ચે વચ્ચે કાનને આરામ પણ આપવો જોઈએ આજકાલ તો સોશિયલ મીડિયા પર નવા નવા ગીતો ઝડપીથી લોકપ્રિય બની રહ્યા છે પરંતુ જૂના ગીતોની મીઠશ પણ કઈ અલગ જ હોય છે
હા હું બંને પ્રકારના ગીતો સાંભળું છું દરેક ગીત કઈક નવું શીખવે અથવા કોઈ લાગણી વ્યક્ત કરે છે સંગીત ખરેખર જીવનને રંગીન બનાવે છે
હા એ તો તું એ સાચું કીધું હું પણ બંને પ્રકારના ગીતો સાંભળું છું મને તો હવે મારું માનવું જ કે મનપસંદ ગીત સાંભળવાનું મન થઈ ગયું છે તો ચાલ પછી આપણે મળીને વાતો કરીએ
હા હા મળીએ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ